તો
કેમ છો?
હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં કેવી તબિયત પાણી તમારે?
હા સારી છે અત્યારે તો
સરસ સરસ કેવું તમારી બાજુ વરસાદ છે કે નહીં ચોમાસું ચાલુ થયું કે નહીિ
આ વરસાદ તો પડે છે પણ અત્યાર સુધી મતલબ એટલો વરસાદ નથી પડ્યો હજુ
હા એ તો સાચી વાત છે અમારે પણ અહીંયા પડે છે પણ હજી મેન ચાલુ નહીિ થયું આપણેે એમ કહી શકીએ
બરાબર છે આજકાલ વરસાદનું કંઈ નક્કી હોતું જ નથી
હા હા એ તો ઘણી સાચી વાત છે આપડે એમ કહી શકીએ ઋતુઓમાં જો કોઈ ઋતુ સૌથી વધુ રાહ જોડાવતી હોય ને તો તે આ ચોમાસું છે
બરાબર છે
હા અને ઉનાળાની અસહ્ય ગરમી પછી જ્યારે વરસાદની એક પ્રથમ ટીપા ધરતી પર પડે છે ત્યારે આમ સમગ્ર પ્રકૃતિ જાણે જીવંત બની જાય છે અને ચોમાસુમાં એક ઋતુ નથી પરંતુ નવી આશા હરિયાળી અને જીવનનું પ્રતિક છે
હા બરાબર છે ચોમાસું જ સમગ્ર સૃષ્ટિને નવજીવન આપનારી શક્તિ છે
હા એ તો સાચી વાત છે ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ આવે છે ઉનાળો ચોમાસુ અને શિયાળો તેમાં ચોમાસું સૌથી મહત્વની ઋતુ માનવામાં આવે છે કારણ કે આપણા દેશની ખેતી મોટા ભાગે વરસાદ પર આધારિત હોય છે અને સમયસર અને પૂરતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બનતો હોય છે
હા હા બરાબર છે આપણે વરસાદની પહેલી બૂદ પડતા જ આખી ધરતી હરિયાળી બની જાય છે નદીઓમાં પાણી વહેવા લાગે છે અને ખેડૂતોના ચહેરા પર પણ ખુશી છવાઈ જાય છે અને સમગ્ર વાતાવરણમાં નવી તાજગી પ્રસરી જાય છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને ચોમાસું આવતા જ સુખી ધરતી લીલી છમ બની જાય છે નદીઓ તળાવો અને ડેમ પાણીથી ભરાઈ જાય છે વૃક્ષો અને છોડમાં નવી કૂપળો ફૂટે છે અને પ પક્ષીઓનો કલ સંભળાય છે અને સમગ્ર વાતાવરણમાં તાજગી છવાઈ જાય છે પ્રકૃતિનું આ સૌંદર્ય દરેકના મનને આનંદથી ભરી દેતું હોય છે
બરાબર છે લોકો ખૂબ જ આનંદિત થઈ જાય છે અને બાળકોમાં તો વરસાદનો અલગ જ ઉત્સ ઉત્સાહ જોવા મળે છે
હા એ તો સાચી વાત છે
જેવો જ વરસાદ પડે એટલે બાળકો વરસાદમાં રમવા દોડી જાય છે
હા એ તો ઘણી સાચી વાત છે અને અમુક વાર આપણે પણ ફીલ કર્યું હોય છે કે જ્યારે આખો કડકડતી અ ગરમીનો ઉનાળો જ્યારે ખતમ થાય છે જય્યારે ચોમાસાને શરૂઆત થાય છે ને વરસાદનું પાણી જયારે ધરતી પર પહેલી વાર પડતું હોય છે ત્યારે જે માટેની સુગંધ આવે છે એ બધાને એક આનંદમય બનાવી દેતી હોય છે
હા બરાબર છે અને ઉનાળાની ગરમી પછી આકાશમાં કાળા વાદળો છવાય છે અને ઠંડો પવન ફૂંકાય છે તો દરેક વ્યક્તિ વરસાદની આતુરતાથી રાહ જોતું હોય છે
હા એ તો સાચી વાત છે અને ખેડૂતો માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે સારો વરસાદ થાય તો પાક સારો થાય છે અનાજનું ઉત્પાદન વધે છે અને દેશની અર્થવ્યવસ્થાને પણ ઘણો લાભ થતો હોય છે તેથી ખેડૂત વરસાદને ભગવાન ન આશીર્વાદ માનતા હોય છે
બરાબર છે આપડે ભારત એક ખેતી પ્રધાન ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતો માટે વરસાદ તો આમ જીવનદાતા જ કહી શકાય
હા એ તો સાચી વાત કીધી અને ચોમાસું માત્ર ખેતી ખેતી માટે જ નહી પરંતુ પાણીના સંગ્રહ માટે પણ ખૂબ જરૂર છે વરસાદના કારણે ભૂગર્ભ જળનું સ્તર પણ વધતું હોય છે પછી પીવાના પાણીની સમસ્યા ઓછી થતી હોય છે અને જળાશયો ભરાઈ જાય છે તેથી વરસાદના પાણીનો સંગ્રહ કરવો આજના સમયમાં ખૂબ જરૂરી બની ગયો છે.
હા બરાબર છે અને વરસાદ આમ પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છેે, જેમકે વરસાદથી હવા શુદ્ધ બની જાય છે. અને ધૂળ અને પ્રદુષણ પણ ઓછું થઈ જાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે પણ ચોમાસાની કેટલીક મુશ્કેલીઓ પણ મનુષ્ય એ સામનો કરવો પડતો હોય છે એનાકા એનો અતિશય વરસાદના કારણે પૂર પાણી ભરાવા રસ્ તાઓને નુકસાન અને વાહન વ્યવહારમાં અવરોધ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. ઘણી જગ્યાએ તો પ્રાણીજન્ય રોગો જેમ કે મલેરિયા લઈ લો, ડેન્ગ્યુ લઈ લો, અને ટાઈફોઇડનું જોખમ પણ વધી જાય છે. તેથી ચોમાસામાં સ્વચ્છતા અને આરોગ્યનું ખ્યાસ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ
હા બરાબર છે આમ વરસાદની ઋતુમાં તાજગીતો અનુભવાય છે. પરંતુ કેટલીક બીમારીઓ પણ વધી જાય છે
હા, અને અમુક વાર તો રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી જતા હોય છે. એના કારણે અકસ્માત થવાની પણ ઘણી સમસ્યા વધી જતી હોય છે.
બરાબર છે તેથી આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ અને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું જોઈએ અને આસપાસ આપણી આસપાસ પાણી પણ ભરાવા ભરાવા ન દેવું જોઈએ જેનાથી અનેક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ
હા અને આપણેે દવાનો પણ છંટકાવ કરાવવો જોઈએ કારણ કે એના કારણે મચ્છરો મરી જાય છે અને. આપણને કોઈ પણ જાતનાં કરતા નથી ને એના કારણે કોઈ પણ જાતનો રોગ પણ થતો નથી.
હા બરાબર છે. અને આપણે મચ્છરોથી પણ બચવાના ઉપાય કરવા જોઈએ. વરસાદમાં ભીંજાયા પછી પછી સૂકા કપડાં પહેરવા જોઈએ અને રસ્તા પર પાણી ભરાયેલા હોય ત્યારે સાવધાની રાખવી જોએ
હા એ તો સાચી વાત છે. અને અમુક વાર તો આ વસ્તુ વધારે પડતો વરસાદ ખેડૂતો માટે પણ નુકશાનકારક એમનો પાક પણ બગાડી દેતો. તો હોય છે.
બરાબર છે.
હા એટલે આપણે આમ પર્યાવરણનું રક્ષણ કરીશું તો ચોમાસું પણ. નિયમિત રહેશે. કેમ કે આજકાલના યુગમાં તો અત્યારે જમાનામાં તો. ચોમાસું ઘણું જ અનિયમિત થઈ ગયું છે. ક્યારે વરસાદ પડે ક્યારે ના. પણ એવું કાઈ નક્કી નથી હોતું. એટલે આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું તો ચોમાસું પણ નિયમિત રહેશે વૃક્ષોનું રક્ષણ. સંરક્ષણ, વરસાદી પાણીનો સંગ્રહ, અને પ્રદુષણમાં ઘટાડો. આ બધા પ્રયાસો ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને આબોહવા પરિવર્તનના કારણે વરસાદની અનિયમિતતા. વધી રહી છે. તેથી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ. વધુ મહત્વપૂર્ણ બની છે.
હા બરાબર છે અને આપણે. ગુજરાતી અને ભારતીય સાહિત્યમાં પણ વરસાદનું વિશેષ સ્થાન છે. અંગે કવિયોએ વર્ષાદ નેપ. પ્રેમ આનંદ આશા અને નવજીવનનું પ્રતિક ગણાવ્યું છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થી.
કવિતાઓ અને ગીતો લોકગીતો પણ રચાયા છે.
હા અને. જય્યારે વરસાદ પડે ત્યારે વધારે વરસાદ પડે ત્યારે અમુક વાર તો દેડકાઓ ન ને એ લોકો. લોકો નો અવાજ પણ ઘણો આવતો હોય છે.
હા સાચી વાત છે.
હા અને. આવા સમયે તો લોકો ફરવાનું પણ વધારે પસંદ કરતા હોય છે. પહાડ ઉપર ને એવી જગ્યાએ.
લોકોની. ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે આજકાલ તો.
હા એ તો સાચી વાત છે. સમયે લોકો પહાડો પર વધારે જવાનું પસંદ કરતા હોય છે. કારણ કે આજુબાજુ એમને હરિયાળી ને એ બુંજ જોવા મળતું હોય છે. તો એમને આંખોને આમ સંતોષ આપતું હોય છે ઘણી જ. સ્વચ્છતા ફ્રેશનેસ ફીલ કરાવતું હોય છે.
હા બરાબર છે આમ તો. ચોમાસું થોડો સમય જ આવે છે પરંતુ આપણે તેમાંથી. પાણીનો સંગ્રહ કરવો જોઈએ.
હ.
હવે પા પાણી તો અમૂલ્ય સંપત્તિ જ છે.
હા. જે આપણા વરસાદી પાણી નો સંગ્રહ વૃક્ષારોપણ અને પાણી બચાવવાના સંદેશો ન પ્રચાર કરી શકીએ છીએ અને નાના પ્રયત્નો પણ ભવિષ્ય માટે ઘણું મોટું પરિણામ આપી શકતા હોય છે
બરાબર છે અને ચોમાસા માટે આપણી પણ કેટલું. કેટલીક જવાબદારીઓ હોય છે જેમ કે નદીઓ અને તળાવો સ્વચ્છ રાખવા જોઈએ. પછી પાણીનો સદ ઉપ. ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણનું રક્ષણ પણ કરવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને ચોમાસું આપણને પ્રકૃતિ સાથે જોડે છે અને શીખવે છે કે. જીવનમાં હરિયાળી સમૃદ્ધિ અને ખુશીઓ માટે પ્રકૃતિનુંું જતન કરવું એ ખુબ જ જરૂરી છે
હા બરાબર છે જેમ વરસાદ ભેદભાવ વગર દરેક પરવસે છે તેમ આપણે પણ દરેક પ્રત્યે પ્રેમદયા અને સહકારની ભાવના રાખવી ખી જઈએ
હા એ તો તમે ઘણી સાચી જ વાત કરી ત ચોમાસું પ્રકૃતિ ની સૌથી સુંદર બેટ છે આપણેે અ વરસાદની દરેક ટીક ટીપુ જીવનનુંું અમૂલ્યદાન છે તેને બચાવવું એ આપણી ફરજ છે અને જ્યાં વરસાદ નું સન્માન થાય છે ત્યાં સમૃદ્ધિ અને ફરિયાળી હોય
બરાબર છે અને પ્રકૃતિ આપણને ઘણું શીખવે છે તો તેની સંભાળ રાખવાની જવાબદારી પણ આપણી જ હોય છે
હ એ બ સાચી વાત છે સારું સારું
હા વાંધો નહી ચાલ સારું